ચાલું
મસ્ત ચાલે તમારે કેવું ચાલે બોલો?
બસ શાંતિ વાળું ચાલે છે અને મેં એમ કેહતી કે મેં તમને એક ઇન્વિટેશન આપવા માટે ફોન કર્યો છે કે આપણે જે આપડી જે સોસાયટી છે ને એમાં છે ને વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખ્યો છે.
બરાબર.
તો એમાં છે ને જેટલા બને એટલા લોકોને વધારે જોડવાનો આપણે પ્રયાસ કરવાનો છે. તો તમારે હા તો તમે તમે પણ આવી શકો છો પુરા પરિવાર સાથે આવજો. તેમજ તમારે આજુબાજુમાં કોઈ પડોશી ને કેવું હોય કોઈ સગા સંબંધીને કેવું હોય કે પછી કોઈ ઘરના ફેમિલી મેમ્બર હોયને જીતનાયને કેવું હોય કે કોઈ સોસાયટી ના કોઈ બીજા એમને કેવું હોય અથવા તમારા સ્કૂલ વગેરેમાં, કોલેજ વગેરેમાં કોઈ ફ્રેન્ડ્સ હોય એમને પણ સોશિયલ મીડિયાના ફ્રેન્ડ હોય, એ બધાને મતલબ- - માં તમે કહી શકો છો, અને બધા આપણે આ વૃક્ષારોપણના કાર્યક્રમ સાથે જોડાઈશુ. એટલે તમે જેમ બને એમ વધારે લોકો લઈને આવતા. તો સારો, કારણ કે જો વૃક્ષારોપણ તો આપણી માટે જ છે, બરાબર. એટલે વૃક્ષારોપણ પણ આપણે બુધવારના રોજ રાખેલું છે. અને વૃક્ષારોપણ છે ને, આપડી સોસાયટી નું જે ગાર્ડન છે ને.
હા.
એની અંદર જ રાખેલું છે, અને આપણે- - ટાઈમ આપણે છે ને, મતલબ, મોર્નિંગનો જ રાખેલો છે. આપણે નવ વાગ્યા થી અગયાર વાગ્યા સુધીનો ટાઈમ છે, આ બે કલાક દરમિયાન આપણે આખો કાર્યક્રમ રાખી રાખેલો છે, એટલે બધા લોકોને આવ આવજો અને- - અ થ બલમ- -
મુખ્ય મહેમાન આમ, મુખ્ય મહેમાન કોઈ આવવાના હશે ને તો?
હા, મુખ્ય અતિથિ છે, આપણે જે વન વિભાગ એ જે આપણે વન વિભાગને રોકવા માટે છે, લોકો આંદોલને કરે છે, અને જે સંસ્થાઓ કાર્યક્રમ કરે છે. ને જે વન વિભાગને- - જે કાપતું ને અથવા ઓછું થતું અટકાવે છે. સંસ્થા છે, સંસ્થા ના જે મેન માણસ છે, સંચાલક શ્રી‌. ઈ સંચાલક શ્રી આવવાના છે, અને એમના હસ્તે આપડે પેલા સૌથી પેલું- - વૃક્ષારોપણ કરવવાનું છે. પછી આપડે સોસાયટી ના બધા લોકો સાથે મળીને વૃક્ષારોપણ કરવાનું છે. અને આ બે કલાક જેટલો કાર્યક્રમ આખો ચાલશે. અને આ દરમિયાન આપડે બધા વ જોવાવાના છે, જેથી કરીને શું જે આ રોજનું જે પોલ્યુશન છે, એ ઓછું થઈ શકે, અને આપણે જેટલા- - વધારે વૃક્ષો વાવીશું, એટલું આપણી માટે અને આપણી આવનારી પેઢીમાં- - તે જ સારું રહેશે, કારણ કે આજ આજકાલ આપણે જાણીએ છીએ કે, આવનારી જે મતલબ પેટી છે, એને આપણે વૃક્ષો સતત કાપી રહ્યા છીએ, તો એની માટે કઈ વધવાનું નથી.
બરાબર છે, વૃક્ષો વાવવું સારી વાત છે. વૃક્ષ છે અંદરનું આપણું જમીનની અંદર- - પાણી પણ જકડીને રાખે છે, એના મૂળ- - એટલે વૃક્ષ વાવું પાણી નો દર બી વધારે હોય છે. મીઠું પાણી આપણને વૃક્ષ પણ આપી શકે, વૃક્ષ વરસાદ ધરાવે છે, આપડી બાફ ના કારણે. વૃક્ષ વાવવા ઘણી સારી વાત છે. અમારી સ્કૂલમાં પણ વૃક્ષ ન કાર્ય- - જાય હતો, વૃક્ષારોપણ ન અમારે- - સ્કૂલ માં ત્રણસો થી વધારે વૃક્ષ વાવવામાં આવ્યા હતા, મારું ગાર્ડન ઘણું મોટું છે ને સ્કૂલ નું.
બ બહુ સારી વાત કેવાય.
મુખ્ય મહેમાન પણ આપડા જિલ્લાના મેયર આવ્યા હતા. એમના કોર્પોરેટર એવા આપડા વિસ્તારના ઘણા બધા આવ્યા હતા ત્યારે. પેલું આપડું વૃક્ષારોપણ નું કાર્યક્રમ આપડા ગુરુ ના હાથે કરવામાં આવ્યું હતું.
બહુ સરસ વાત કહેવાય. એમાં પણ ખાસ કરીને તમે તમારા ગૃહ ના હાથ કરવા હોય તો સૌથી ઉત્તમ કહેવાય, અને- -
વૃક્ષો વાવવા જઈએ.
સાચી વાત છે, અને આપણને ખબર જ છે. કે જે વૃક્ષો છે, આપણને સૌથી વધુ જે ઉપયોગમાં આવતો એ છે કે, એક તો એ આપણને છે ને ચોખ્ખું ઓક્સિજન પૂરું પાડે છે. કારણ કે તમે જાણો છો કે આજના ટેકનોલોજીના વધતા વિસ્તારમાં અ કેટલું બધું પોલ્યુશન છે, ગાડીઓમાંથી નીકળ તો ધુમાડો ફેક્ટરીઓ માંથી નીકળતો ધુમાડો ઔદ્યોગિક ક્ષ ક્ષેત્રોમાં જે વધારો થયો છે, એ પ્રમાણે પોલ્યુશન દિવસે દિવસે વધતું જાય છે, ગઈ વ તે તો આપણે જોયું હતું કે બધા જ દિવસોના પોલ્યુશન વધવાના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી ઘટના પણ બનીતી
બરાબર સાચી વાત છે, અમારે બી સ્થુમાં વૃક્ષરોપણ આ કાર્ય ક્રમનું પહેલું જ આયોજન અમારે મેયર આવી રીતના ભાષણ દીધું હતું કે તમારે વૃક્ષનું મહત્વ શું છે, ને બધું ઘણું મહત્વ આપ્યું હતું પણ મને ત્યારે સમજાયું કે વૃક્ષનું આટલું બધું મહત્વ છે, એમ વૃક્ષ વાતરુ વૃક્ષનું આપણા જીવનમાં મહત્વ કેટલું છે, મને પછી સમજાયુ આપડે વૃક્ષ આપડે આજુબાજુના આપ આ આપણા ઘરમાં બી નવ દસ હોય ને તો આપને આપડા ઘરના લોકોને આમ ઓક્સિજન એટલુ શુદ્ધ પૂરું પાડે છે, એમ
ના ના સાચી વાત છે. અને વૃક્ષના તો ઘણા બધા મહત્ત્વ છે, પ્લસ આપણે જો વૃક્ષ વાવીએ અમુક જે રેતાળ વિસ્ તાર હોય મતલબ કે રણ જેવો પ્રદેશ હોય તો ત્યાં વૃક્ષો વાવી ન તો વૃક્ષો છે, ને એ રણને આગળ વધતું અટકાવે છે. અને જો રણ આગળ વધે તો તમને ખબર છે, કે પાણીની આપણને કેટલી બધી તકલીફો થાય છે, એની બધી સગવડોની
હા.
આપડે આગળથી જ સુવિધા કરવા માટે આપણે વૃક્ષો વાવા અત્યારથી જ જરૂરી છે. આવી રીતે પ્રોલ્યુશન વધ્યું રહ્યું તો આપણે આવનારી પેઢીને એમ કેવાય છે, કે બો તકલીફ ભોગવવી પડશે આની માટે થઈ ને
ઘણી મદદ કરે વધારે પૂરબૂર એવું કઈ સમસ્યા હોય ત્યારે બી પાણી નુ આમ જમીન નુ ધોવાણ રોકે છે, વૃક્ષપાવ
હા બો એ તો બો જ એટલે તો આપડે ગામડે જાયએ તો જમીન નુ આપડે જે ખેતર હોય એ ખેતરના સેઢાની ચારે વર્તે આપડે ખબર છે, ને વૃક્ષોની હાર માળા જોઈએ છે. એ સેના કારણે એ એના કારણે જ કે જમીનનું ધોવાન થતું અટકાવે એટલા માટે
બરાબર છે, એ વાત સાચી અને વૃક્ષપાવ આપણે જીવનમાં જેટલું વૃક્ષ ઉપયોગી છે, ને વૃક્ષના કારણે વૃક્ષ ઉપર પેલા પક્ષીઓ પણ ઘણા હતાતા તો વૃક્ષ કપાઈ ગયા એટલે પક્ષીઓ પણ નથી દેખાતા મહત્વ એટલુ મહત્વ એનું એટલું બધું છે, ને પા વૃક્ષોના કારણે જ પક્ષીઓ આવતા હતા તો પક્ષી વૃક્ષોની જગ્યા જગ્યા ઉપર વૃક્ષો જ્યાંતા અયાયા માળા હતા પક્ષીના અત્યારે તો વૃક્ષો પણ ઓછા દેખાય છે, ને પક્ષીને વાળા તો આમ કોઈ કઈક જગ્યાએ દે બાકી બેઠા બેઠા દેખાતા પણ નથી.
પક્ષીને પણ બિચારાને તકલીફ પડેને કારણ કે આજકાલના લોકોએ મતલબમા વિકાસના ક્ષેત્રમાં એટલો આંધળો થઈ ગયો છે, ને કે એને પક્ષીઓ માટે પણ રહેેવા માટે પણ કાય નથી રેવા દીધા જા જેના કારણે તમે જોશો કે આજ કાલ આપણે જે પહેલા પક્ષી દેખાતાતા એના મુકાબલે આ વખતે આપને બોવ જ ઓછા પક્ષીઓ જોવા મળે છે.
મને પા જંગલમાંથી બધા આવી જાય છે દીપડા બધું એનું કારણ શું છે આપડે જંગલ થોડાક કાપ પિ ના છે જેટલા વૃક્ષ હતા બધા જંગલને ટૂંકું કરી નાખુ એટલે પ્રાણીઓ પણ બહાર આવી લાગ્યા છે.
સાચી વાત છે, આપણે જંગલમાં જ દિવસે દિવસે જંગલો કાપતા જઈએ છિએ જેના કારણે પ્રાણીઓનું જે નિવાસ સ્થાન છે, એ છીનવાય છે. એના કારણે પછી પ્રાણીઓના વિચારાને નીચે ક્યાંક સ્થળાંતર કરવું પડે છે.
હા એટલા માટે પ્રાણીઓ બધા રોડ પર રસ્તા ઉપર આવી જાય છે આપડા ઇન્સાનોનો શિકાર કરે છે બધું કરે છે વૃક્ષને કાપવા જ ન જોઈએ, સરકારે નિયમ બનાવી દેવો જોઈએ, પણ હવે શું કરી શકાય આપડે કઈ હાલે નહી
સાચી વાત છે, એટલે તો પણ જો લોકો વૃક્ષો કાપે ને તો એનો વાંધો નથી પણ અમુક જગ્યા માટે વૃક્ષો કાપે પણ જરૂરી બને છે જો જેટલા વુક્ષો કાપે છે એની સામે જો બે બધું વૃક્ષો વાવી દે તો પછી આ આપણેને પ્રોબ્લેમ ના થાય પણ લોકો સતત દિવસે દિવસે વૃક્ષો કાપતા જાય છે અને એની સામે કાંઈ વાવેતર પહેલાનું બીજું કઇ વિચારતા નથી એના કારણે આ તને બધી પ્રોબ્લેમ થાય છે અને જો વ વૃક્ષો જ ન રહે તો પછી વરસાદ કઈ રીતે આવે કારણ કે વરસાદ આવવામાં સૌ- -થી ફાળો વૃક્ષોનો હોય છે.
બરાબર છે વુક્ષ તો આજ પૃથ્વી પર વીસ ટકા જેટલું ઓક્સિજન વુક્ષો જ પૂરું પાડે છે‌.
સાચી વાત છે. એટલે મોટા ભાગનું આપડું જે એર ઓક્સિજનનું પ્રમાણ છે. તો એમેઝોનના જંગલમાં એટલા બધા વૃક્ષો છે જેના કારણે એમેઝોનના જંગલમાં ઓક્સિજનનું પ્રમાણ એટલુ વધારે છે.
એમાં જ બધ શુદ્ધ અ બધે શુદ્ધ ઓક્સિજન મળે એનું કાર વૃક્ષો વધારે છે‌
અને અહીંયાનું આપણે શું કે હવે આ લોકો બધા નવા નવા ઉદ્યોગો ચાલુ થાય તો એ કંપની ફેક્ટરીઓમાંથી બધા ધુમાડા નીકળે, ગાડીઓમાંથી ધુમાડા
અમુક લોકો ટાઈમ ટાઈમ પણ સર્વિસ નથી કરાવતા નથી કરાવતા જેના કારણે સેનન્સર માંથી આપણે જોઈતા હોઈ છી કે ઘણા બધા લોકો માંથી ધુમાડા નીકળે છે. તો એના લીધે પછી એમ કે કેટલું મોટું એમ કે પ્રદૂષણ થાય છે ને પ્રદુષણના લીધે તે પછી આપણાને બધાને કેટલું નુકસાન થાય છે બધાને નતનવા રોગો થાય છે. પછી એક તો ખાસ કરીને જો પુલ ઉપર આપણે બંને સાઈડ પણ પુલ ની અથવા રસ્તાઓની બંનેની સાઈડ જો આપણે છાડવા લગાવીએ તો એ વાહનો જે અવાજ આવતો હોય એ જોવા નહીં પરંતુ શણકણ ઓછો થાય છે
ઇ વાત સાચી નદીમાંજ બધા ઉદ્યોગો છે કેમિકલ પથરાય છે એના કારણે વૃક્ષોને ઘણું નુકસાન થાય છે.
સાચી વાત છે. અને હવે એટલે જ એ આપણેે બધું અટકાવવાના લીધે અમે વિચાર્યું છે કે આપણે એને અટકાવી તો ન શકીએ પણ આપણે એક મોટું કામ તો કરી શકી છે મતલબ કે આપડે વૃક્ષો વાવીને આપણેે આવનારી પેઢીને આપણી સોસાયટીને તો સુરક્ષિત કરી શકીએ છીએ. એટલે અમે અમારી સોસાયટીના ગાર્ડનમાં એક કાર્યક્રમ રાખ્યો છે અને અમે ઈચ્છીએ છીએ. કે જેટલા બને એટલા વધુ લોકો આવે આ કાર્યક્રમમાં આ જોડાય જેથી શું કે આપણું ઈને બીજા નવા લોકો જાગ્રત થયા અને બીજા નવા લોકો આ વસ્તુ કરવાનો પ્રયત્ન કરે.
ના ના સાચી વાત છે. આગળની પેઢી ને ખબર પડેવી પડે કે વૃક્ષનું મહત્વ શું છે એમ. વૃક્ષ ના કારણે જ આપણે જીવીત છીએ એમ. બરાબર છે આખરે તમાર સારો છે અમે ચોક્કસ આવશો હો.
ચોક્કસ અને તમારા ફ્રેન્ડ સર્કલમાં બીજું કોઈ હોય ફેમિલી મેમ્બર હોય કોઈ સ્કૂલ ફ્રેન્ડ હોય અથવા કોઈ ભાઈ બહેન બીજા હોય એમના કોલેજ ફ્રેન્ડ હોય એ બધાને ટ્યુશન ફ્રેન્ડ હોય કોઈ પણ મતલબ કોઈને પણ તમે લાવી શકો છો, બધા જ જેમ બને એમ, હા ચોક્કસ. ચોક્કસ અને તમે જેમ બને એમ બધા લોકો બધા જેમ બને એમ વધારે લોકો આ કાર્યક્રમમાં જ છોડાજો બરાબર? ઓકે, ઓકે, બાય, થેન્કયુ.